હલો. અવાજ ની આવે? તમારો અવાજ ક્લિયર નથી આવીરયો. નેટવર્ક ગેલું ટારું.
હલો. તમારો અવ ક્લિયર નથી આવી રહ્યો મને લાગે છે, તમારો નેટવર્ક મા પ્રો, હા અત્યારે તમારી અવાજ ક્લિયર આવે
હા બોલો શું કેવું?
ક્લિયર આવે
હા હા બોલો બોલો એકદમ મજામાં તમે કેમ છો?
અમે પણ મજામાં જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો શું કેવું?
તમે અત્યારે અમારા ગામમાં ખુબ મહામારી ચાલી રહી છે, અમારા ગામમાં અત્યારે ખનીજ માફિયાઓ ઓની ખુબ વધારે માત્રામાં અ વ વધારો થઈ ગયો છે, તેઓ અત્યારે અમારે ગામમાં એક તળાવ છે, જ્યાં હાલ માટીની માત્રા ખુબ વધારે છે અને કાળી માત્ર કાળી માટીની બી માત્રા ખુબ વધારે છે તો અત્યારે તેઓ એવું કરે છે. કે તેઓ આવે છે અને કોદી જોય છે જ્યાં લાલ માટી હોય છે ત્યાં એટલો ઊંડો ખાડો કરી જાય છે. કે ત્યાં પછી પાણી ભરાઈ જાય છે તો આખું વર્ષ પાણી સુકાતું નથી અને તેઓ ગમે ત્યાં ખોદીને જતા રહે છે એવું નથી શોતા કે એક આખું ખોદકામ કરીએ અને જેથી કરીને ગ્રામજનોને એ પણ નુકસાન ના થાય અને બધાને નુકસાન ના થાય તેઓ પોતાનું વિચારે છે અને ગમે ત્યાં ખોદીને જતા રહે છે તે વિચારવું જોઈએ કે જો ગમે અ તેઓ ખોદીને જતા રહેશે તો ગામ વાળાઓ શું કરશે અત્યારની જ વાત લઈ લઈએ તો અત્યારે ખુબ જ દુઃખદ ઘટના થઈ અમારા ગામમાં કે અત્યારે બે નાના છોકરાઓ અ તળમાં નહવા માટે આવ્યા હતા અને તેઓ નાહવા માટે આ તેઓ નહવા કૂદ્યા તો તેમને ખબર નથી કે અહિયાં એટલો ઊંડો ખાડો છે તેમને તો એવું જ હતું કે હા થપાટ જગ્યા છે તો પણ સપાટ જ હશે પરંતુ ત્યાં ખરીજ માફિયાઓએ એટલો ઊંડો ખાડો કરી દીધો હતો લાલ માટી ની લાલચમાં કે તેઓ છોકરાઓ કૂદી તો ગયા અંદર નાહવા માટે પરં તુ જેવા કુદ્યા તેવા તેઓ બહાર જ ના આવી શક્યા તેઓ તેઓને અંદાજ નતો કે આટલો ઊંડો ખાડો હતો અને તેઓને ત તરતા પણ આવડતતો હતો તો એ તેઓ બચી ના શક્યા કારણ કે એટલો ઊંડો ખા ખાડો હતો અને કાદવ તમે જાણો છો તળાવ નું કે તે અંદર ખેંચે છે માણસ ને જેથી કરી શક્યા અને ખુબ જ દુઃખદ ઘટના થઈ અમારા ગામ માટે અને ગ્રામજનો એ પછી એના પર કાર્યવાહી કરી અને સરપંચ શ્રીને પણ અરજી કરી છે તો ખનીજ માફિયાઓ ઘટતા નથી. સરપંચ શ્રી કાયદો અમલમાં લાવે તે પહેલા તેઓએ ખુબ ઘણું ખોદી લીધું હતું અને સરપંચ શ્રી અત્યારે કહે છે કે અમે આ બધું બંધ કરાવી દઈશુ પરંતુ કશું બંધ થયું નથી તમારું શું માનવું છે.
હા એ વાત એકદમ સાચી છે હવે જોઓ ને તમે. ઘણી બધી માટી કામો ખોલે છે અને ઘણી જગ્યાએ લઈ જાય છે હવે ઘણા બધા અમારા ફળિયા માટે માટી જોઈતી હોય તો બી અમે ઘણી દૂર જવું પડે છે હવે અમારે અહીંથી બધું તળાવ માંથી માટી ખોદીને ઘણી બધી દૂર લઈ જાય છે તેના માટે હવે અમારા ફડિયા વાળા બી ઘણી બધી ના પાડી છે પરંતુ તેઓ માનતા નથી અને લાલ માટી ગમે ત્યાં દેખાય છે ત્યાં ગમે ત્યાંથી ખોદી કાઢે છે એક સરખું ખોદતા નથી ઘણી જગ્યાએ ખાડા કરી નાખ્યા છે. જેથી કરીને ઘણા બધા લોકો પડી જાય છે જેથી કરીને ઘણું બધું નુકસાન ભી થયું છે હવે આગળ થી ખોદતા રેતો લાલ માટી જોઈતી હોય તો આગળ થી પાછળ કરી નાખે છે જેથી કરીને ઘણી જગ્યાએ ખાડા કરી નાખ્યા છે જેમાં તમે કીધું તે પ્રમાણે બે છોકરાઓની મૃત્યુ પણ થયું છે તે આ બધું ગમે ત્યાં ખો દવાના કારણે થયું છે જેથી કરીને જો કોઈને લાલ માટી જોઈતી હોય તો તે આગળ જાય રહે છે ખોલવા માટે અને જો ગાળી માટે જોઈતી હોય તો પાછળ એક સરખું બિલકુલ ખોદતા નથી જેથી કરીને ગમે ત્યાં ખાડા કરી નાખ્યા છે તેથી કરીને હવે ફળિયા વાળાએ તે માટી લઈ જવા માટે બધાને ના પાડી છે પરંતુ તેઓ માનતા નથી અને પાછા ખોદવા માટે આવે છે એટલે હવે સરપંચે અમારા તળાવમાં માટી ખોદવા માટે પરવાનગી આપી નથી
. અત્યારે જોવઈએ તો અમારા ગામમાં તો એવું થયું હતું કે સરકારે પરવાનગી આપી દીધી. હતી કે ખોદી લઈ જાવ પરંતુ ગ્રામજનો બધા થઈને વિરોધ કર્યો હતો કે આ સરકારી કામ માટી લઈ જવામાં આવશે તો અમે માટી નહી આપીશ જો તમે ઘર કામ ઘર પુરાણ માં જ લઈ જશો માટે તો અમારી નાનાથી તમે જેટલી લઈ જઓ એટલી લઈ જઈ શકો છો પરંતુ જો તમે આવું સરકારી કામ લઈ જશો તો અ માટી આપીશ કારણ કે તેઓ સારી સારી માટી ખોદી લઈ જાય છે અને જે કાળી માટી હોય છે તેવું જ રેય દે છે અત્યારે તમે જુઓ તો અમારા તળાવની હાલત એટલી ખરાબ છે કે તમને જોઈને ખબર ખબર નહીં પડશે કે આ તળાવ છે કે શું છે ગમે ત્યાં ખાડાઓ ખોધે છે ગમે ત્યાં તેઓએ પુરાણ કર્યું છે ગમે ત્યાં જગ્યા એવી છે અને જ્યાં ન ખોદવું જોઈએ ત્યાં વધારે ખોદી નાખ્યું. અને જ્યાં ખોદવું જોઈએ ત્યાં ખોદ્યું નથી અને એવું કર્યું છે અને સરકાર પણ એમાં સરકાર પણ એકવાર ટીડીઓ પણ વિઝિટ પર આવ્યા હતા અને તેમણે કીધું હતું કે આ બધું બંધ કરી જ નહી તો તમારું જારે તમે પકડાશો ત્યારે તમને નહીં છોડીએ પરંતુ તેઓ એવું કરે છે કે રાતે આવે છે અને ખોદી લઈ જાય છે જેથી કરીને કોઈને ખબર જ નથી પડતી કે અત્યારે શું કરી રહ્યા છે અને શું નહી તો એકદમ સાયલેન્ટલી આવે છે અને ખોદીને જતા રહે છે અત્યારની જ વાત લઈ લ તો એક વાર અમારા ગામજનો એમને જોયા હતા કે તેઓ ખોદી ને લઇ જઈ રહ્યા છે તો અત્યારે પછી રામજનોએ તાત્કાલિક પોલીસમાં કોલ કરીને બેરીગેડ મુકાવ દીધા હતા. રસ્તા પર અને જેથી કરીને તેઓ ભાગી ના શકે પરંતુ તે એ તેઓ જે ઓફ રોડિંગ કહીએ એમ કહીને તો ચાલે તેઓ અંદર અંદર ના રસ્તે થી ભાગી ગયા હતાાય તેઓએ તો પહે જ બનાવી રાખ નીકળવા માટેનો તેઓને જાણ હતી જ કે આવું કોઈ કોઈક ને કોઈક દિવસ આવું થશે જેથી અને તેઓએ આખો રસ્તો જ પાડ્યો હતો અને પોલીસે પણ પોલીસ કર્મચારીઓ આવ્યા અને તેમની કમ્પ્લેન પાછળ જાય તે પહેલા તો તેઓ બધું સામાન લઈને નીકળી પણ ગયા હતા. થોડું સામાન પકડાયું હતું પરંતુ તે તેમને કોઈ નુકસાન થયું જ નતું તેઓ ઉલટાકીને વધારે માટી અત્યારે તળાવ માંથી કાઢી રહી ગયા અને ખાડાઓ ખુબ મોટા પ્રમાણમાં થઇ ગયા છે. તોરું શું માનું છે?
હા, એ વાત સાચી છે તમારે ઘણા બધા ખાડાઓ કરી નાખ્યા છે, તે બિલકુલ સરખા કરતા નથી અને બિલકુલ ઘણા બધી જગ્યાએ આખું તળામાં ખાડા જ થાડા દેખાય છે, હવે ઘણી બધી માટીઓની કાઢી લખી છે. બધા સરકારી કામમાંને એવી બધી માટીઓ લઈ જાય છે. જેના માટે અમારા ગામડા વાળા એ ના પાડી હવે જો કોઈને ઘરના માટે માટેની માટી જોઈતી હોય તો તેમના માટે ના નથી પરંતુ સરકારી કામ માટે માટી લઈ જવાની બિલકુલ ના છે. હવે જોને અમારા જનું પુરાણ કરવું હોય તો આપણે દૂરે થી માટી લાવી પડે છે, જે કેટલી મોઘી પડે છે જેથી કરીને ઘરવાળા ને પણ ઘણું નુકસાન થાય છે, એટલે અમારા તળાવ હોવા છતાં અમને માટી મળતી નથી એ ઘણી દુઃખ દક વાત છે. જેથી કરીને સરપંચે પણ આ બધી માટી લઈ જવાની વાત પર ના પાડી છે, અને ગ્રામજનોએ પણ બધી વાતનો વિરોધ કર્યો છે જેથી કરીને હમણાં તળાવ ખોલવાનું બંધ કરાયું છે, એટલે આ વખતે પરમિશન આપવામાં આવી નથી તળાવ ખોદવા જેથી કરીને આ વખતે તળાવ સારું છે, એટલે માટીનો કામ હમણાં બંધ કરી લેવામાં આવ્યું છે, જેથી કરીને હમણાં તળાવની સ્થિતિ સુધરી છે, જેથી હવે ઘણા બધા ઘર વાળા ને અહંથી જ માટી મામાંડી રહે છે, જેમને સસ્તી રસ્માં માટી મળે છે, જેથી કરીને તેમને ઘણો ખર્ચ પણ આવતો નથી. જેથી કરીને ખાડા વ્યવસ્થિત ખોદાય છે અને માટીની હેરાફેરી પણ બંધ થાય છે, જેથી કરીને અહીંયા તળાવમાં ગમે ત્યાં ખાડા છે, તે ભી પૂરવામાં હ આવી રહ્યા છે, જેથી ગાળાઓ સુધરી શકે, અને તળાવ સરખું થઈ શકે.
તમારી વાત સાચી છે. હવે આપણે આગળની વાત જોઈએ, તો જે ડમફરિયા નો ખુબ વધારે પ્રમાણમાં અવર જવર થતી હતી જેથી કારને અત્યારે અમારા ગામ એમાં ખાલી એક જ શેરી છે, એક જ રસ્તો છે, વન વે છે જો એક ટ્રક આવી જાય તો બીજી ગાડી કોઈ ટુ વ્હીલર હોય કે, ફોર વ્હીલર હોય કે, બીજી ટ્રક આવી જાય તેનાથી નીકળાય પણ નહી તેવું થઈ ગયું હતું. અને અને તમે જોવા જાવ તો અત્યારે ખુબ દુખદ ઘટના ર હતી કે એક ટર્ન હતો ત્યાં ડમ્ફર ઓડો એટલે સ્પીડમાં આવતો હતો કે બ્રેક મારવાની પણ તેનામાં ભાન નથી, અને જે શ અમારા ગામનો જ એક વ્યક્તિ હતો જેને તેને ટક્કર હવાનું સારું માનો કે તેમને કશું ઉધારે નુકસાન થયું નતું અને જો વધારે નુકસાન થઈ જત અને જાનહાની નુકસાન થાય તો એનો જવાબદાર કોણ સરકારે, સરકાર તો એવું જ કહેવા માંગે છે કે અમે એમનેટલા આટલી સ્પીડમાં ચલાવાની પરવાનગી આપી નથી તોય એ લોકો એટલી સ્પીડ ચલાવે છે, અને તેઓ પોતાનો રોગ જમાવે છે, કે અમે જ કઈક છે. તો ખનીન માફિયા સમજવું જોઈએ કે તે તેમના બાપનો રોડ નથી, તેઓ ગ્રામ જનો રોડ પર જાય છે, ત તો ગ્રામજનોને થોડું સાથ સહયોગ આપે. તમારું શું માન છે?
હા એ એકદમ વાત બરાબર સાભણા જોઈ લ તળાવમાંથી જેટે વાંટી નેવું લઈ જાય છે, તે એટલી સ્પીડમાં લઈ જાય છે, અને બિલકુલ જોતા નથી કે આજુ બાજુમાં કઈ વહન આવી રહ્યું છે, હ વણાકમાં એકમ બે અચાનક ટ્રેક્ટર આવી જાય તો એકબીજાના ઘરમાં ગાડી મૂકી દે છે. જેથી કરીને ઘરવાળાને બી ઘણી બધી તકલીફો થાય છે, જેથી કરીને આજુ બાજુ ના બધા છોડવા અને બધું મારી નાખે છે, એ લોકો બિલકુલ તા નથી કે કોઈની પ્રોપર્ટીમાં નુકસાન થઈ રહ્યું છે, તે લોકો ફક્ત પોતાના પૈસા માટે જ કામ કરે છે. જેથી કરીને હવે જો કોઈ બી વાહન વ્યવહાર થાય છે તો કોઈ પણ નુકસાન થાય છે, તો તે લોકો બિલકુલ બિલકુલ ભરપાઈ કરવા માટે નથી જેથી કરીને તેઓને એ વાતની ખાસ કાળજી રાખવી જોઈએ કે એવું બધું ના કરે ને ધીમે વાહન ચલાવે એવું બિલકુલ કર તા નથી અહીંયા જો તળાવમાંથી માટી કાઢી એટલી સ્પીડ વાહનો લઈ જાય છે, જેથી કરીને અકસ્માત થાય તો તેમની જવાબદારી એ લોકો લેતા નથી, અને ઘણા બધા ઘરો તરફ બી ટટેક્ટરો મૂકી દે છે અને ઘર વાળાને તકલીફો આપે છે જે થી કરીને અહી ગ્રામજનો એવું બધું કરવાથી બદલ તેમને ના પાડી છે, પરંતુ તેઓ બિલકુલ માન નથી અને વારંવાર માટી કાઢવા માટે તળાવ આવી જાય છે જેથી કરીને ગ્રામં પંચ ત હવે કાયદો કાઢ્યો છે કે હવે બિલકુલ માટી કાઢવી નહી થી કરીને તળાવ બી તળાવમાં માટી વધી રહે અને બધાને કામ આવી શકે
તમારી વાત સાચી છે અને આપણે જોવા જઈએ તો ઘણું નુકસાન થઈ રહ્યું છે. છે ગ્રામજનો ને પ્રોપર્ટી અને તેમના વનસ્પતિઓને પણ અને તેમના ઘરોને પણ ખુબ નુકસાન થઈ રહ્યું છે તેઓ જોતા નથી કે ઘર બાજુમાં છે તો આપણે ધીરે ચલાવવું જોઈએ. ઘણી વાર તો એવું પણ બન્યું છે કે તેઓ ઘરની દિવાલ પાસે ઘસેડાઈને લઈ જાય છે પોતાનું ટ્રેક્ટર જેથી અડધી દીવાલ ના ઈટડાઓ તૂટી જાય છે અને પ્લાસ્ટર નીકળી જાય છે અને જેથી કરીને ઘરવાળ ખૂબ નુકસાન થાય છે આવું જ ચાલતું રહેશે તો પછી ઘર વાળાઓ પોતાની સલામત કેવી રીતે ફીલ કરશે કે હવે અત્યારે કોઈ પણ આવીને આપણા ઘરમાં ટક્ટર થોકી દે એવું તેમને ચાલતી રહેશે અને મગજમાંને તેઓ ફ્રીલી બહાર પણ ન ફરી શકે અને તેઓ ઘરમાં પણ શાંતિથી નહી રહી શકે અને તેનો અવાજ એટલો થાય છે કે ઉપ જો વ્યક્તિ તો તે સુઈ પણ નથી શકતો અત્યારની જ વાત લઈ લો તો મારા કાકા જે જોબ જાય છે તે નાઈટ ડ્યુટીમાં ગયા હતા અને તેઓ આવીને સુવા માંગતા હતા તેમથી તેમાં એનાથી વાય પણ નહી જેથી અવાજ જ એટલો આવે છે, ટ્રેક્ટરોનો કે તેને ઊંઘ પણ ના આવી અને જેના કારણે કારણે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું અને તેઓ અશક્તિ ફીલ થયું અને તેમને એડમિટ કરવા પડ્યા હતા દવાખાને તે નો ખર્ચો એટલો બધો થઈ ગયો કે શું કહુ તમને એમના લીધે ખુબ તકલીફ પડી રહી છે ગ્રામજનો ને અને બહાર નાને પણ ખુબ તકલીફ પડી છે ચાલો આપણે આ બાબતે આગળ વાત કરીશું
હા ચાલો